હેલ્લો. હા, કેમ છો? બસ એકદમ મજામાં. તમે કેમ છો? હું પણ મજામાં છું. હ હમણાં તો આ વેકેશન છે એટલે મારે મારા ભાણિયાઓને બધા આવ્યા છે તે ગુજરાતી વાનગી વાનગીઓની ચોપડીઓ કાઢી છે. બધા બધું શીખે છે રસોડામાં, એટલે મજા બવ આવે છે. તમારે કેમ? અરે વા સરસ સરસ. તો ગુજરાતી વાનગીઓમાં તો ખૂબ ખૂબ વેરાયટી છે આપણી પાસે. હા હમણાં એ લોકોએ કીધું કે અમને જે આપડે પરંપરાગત રીતે દાળ ઢોકળી કરતા, પછી ઢોકળા કરતા, બધા ખમણ ઢોકળા બહુ ખાય પણ ઢોકળા કેવી રીતે કરવા એ જે આપ પલાળીએ દાળ ચોખા અને પછી બીજું જે દિવસે દળીએ પછી એને આાથો આવવા દઈએ અને પછી એને બનાવીએ અને એમાં સ્પેશિયલ મસાલો એટલે કે આદુ, મરચ ચા લસણ, હિંગ એવું નાખીએ, આખી મેથી નાખીએ અને એ ઢોકળા જે બને અને એની સાથે રાવ એવું બધું આ બાળકોને શીખવું છે. આવ્યા છે ઓસ્ટ્રેલિયાથી પણ કે અમારે સ્પેશિયલ ગુજરાતી ઓ ઓથેન્ટિક વાનગીઓ શીખવી છે મામી. એટલે પછી એ લોકો આવી રીતે એક દિવસ ઢોકળા કર્યા, એક દિવસ દાળ ઢોકળી કરી. જે દાળ ઢોકળી રેરલી જોવા મળે છે હવે કોઈના ઘરે. પણ સરસ બની હતી દાળ ઢોકળી પણ અને એક તો એ દાળ ઢોકળી પૂર્ણ ભોજન કેહેવાય અને પાછી પ્રોટીન અને કાર્બોહાઈડ્રેટ થી ભરપૂર હોય. એટલે એ બાળકોને ખુબ જ મજા આવે બનાવવાની. સાચી વાત છે હા અને એમાં પણ કેવું છે કે તમે આ દાલ ઢોકળી બનાવો ને અત્યારે તો કેવી કાચી કેરી આવે, તમે કાચી કેરીનો ગોટલો નાંખો અથવા તમે છાલ સાથે બી થોડી કાચી કેરીનો ટુકડો નાંખો ને તો એનો સ્વાદ
થઈ જાય.
થઈ જાય. હા સાચી વાત છે પછી એક દિવસ ફાળા લાપસી શી ખવી ફાળા લાપ સી તો ખૂબ જ પ્રોટીન અને ફાઈબરથી ભરપૂર હા કાર્બોહાઈડ્રેટથી ભરપૂર કેલ્શિયમ પણ હોય એમાં, એ આ દાણા હોય ઘઉંના, એના ફાળા કરેલા હોય અને એને બાફી અને પછી એમાંથી લાપસી બનાવવામાં આવે, એમાં ગોળ અને ઘીની માત્રા વધારે હોય અને લાપસી જ્યારે તમે ખાવ, ત્યારે તમને ભરપૂર આનંદ આવે કે આવી પણ વાનગીઓ હોય છે, જે શરીરને તંદુરસ્તી આપે છે નહી કે નુકસાન પહોંચાડે, આવી પણ મીઠાઈ હોય છે. ખુબ સાચી વાત છે, હાં અત્યારના જે તમે જુઓ ને અત્યારે બધી જગ્યાએ એ લોકો કાચી ખાંડની મીઠાઈઓ બનાવે છે, એની જગ્યાએ તમે આ ફાળા લાપસી ખાઓ ને તો એક તો તમને એટલું પ્રોટીન મળે.
અને એ ગ્લૂટે
ગ્લુટન ફ્રી થઈ જાય અને પ્લસ એમાં ઘી અને ગોળ આવે.
એટલે એની તો એનો સ્વાદ જ આખો આમ ઉભરાઈ આવે છે.
હા સાચી વાત છે. અને પછી છી એક દિવસ પૂરણપોળી શીખવાડી, પૂરણપોળી બે રીતના અમે કરીએ છીએ, એક તો ચણાની દાળની કરીએ છીએ અને એક તુવેરની દાળની, તુવેરની દાળની થોડી હલાવવી પડે વધારે. અને ચણાની દાળની તો દાળ બાફેલી હોય એને નીતારી અને એને અ ક્રશ કરી નાંખીએ હાથેથી, છીણી નાખીએ અને પછી એને ખાંડ નાંખીને હલાવીએ, પણ ચણાની દાળવાળી ખૂબ જ મીઠી લાગે છે. અને પૂરણપોળી અને ઘી એ ખાઈને તો એ લોકો તરબતર થઈ ગયા, કે અમે તો ત્યાં રેસ્ટોરન્ટ ખોલીયે ને મામી તો ચાલે, એટલી સરસ આ વાનગી છે.
અરે ઘી અને પુ પુરણપોળી તમે ખાવ ને એટલે તમે ધરાઈ જાવ, ‌ તમને એટલી મસ્ત ઊંઘ આવે અને તમે આમ જુઓ ને તો તમને આમ તમારું પેટ ભરાય પણ તમારું મન ના ભરાય, એ એટલી એટલી ટલી મસ
એટલી મસ્ત લાગે. હમ્મ અને અમારે ત્યાં છ ને કોઈ પણ સારો પ્રસ સંગ હોય ને ત્યારે લાડુ બનાવવાનો રિવાજ છે, એટલે કે રક્ષાબંધન હોય તો આગલે દિવસે અમે લાડુ બનાવી નાખી કે એ મુઠિયા કરીને, ઘઉંના લોટના મુઠિયા કરી અને એને ઘીમાં તળી નાંખીએ. અને પછી એને ક્રશ કરી ચાળી એની અંદર ખાંડ અને ગોળ ભેરવીએ. ગોળ ના અલગ અને ખાંડ ના અલગ. એલચી, કાજુ, બદામ એવું શેકી અને એ પણ નાખીએ. અને એ લાડુ બીજે દિવસે ખાાવ ને ત્યારે ખૂબ જ ટેસ્ટી લાગે અને લાગુ હેલ્થ માટે પણ બહુ સારા. તો આ પરંપરા બાળકોને કીધી ને ત્યારે એ બાળકો ખુબ ખુશ કા તો કેટલી સરસ વાત છે. હા હા ખુબ સાચી વાત છે હ.
આપણી જે ગુજરાતી પરંપરા છે ને, એની તો વાત જ નિરાળી છે. આપડે જોવા જઈએ ને તો આપણી પાસે એટલી જ ગુજરાતી વાનગીઓનો ખજાનો છે આપણાં જે મોટા વડવાઓ હતા હતા એ એ જે
ગુજરાતી વાનગીઓ બનાવતા તો એના તોલે તો કોઈ ના આવે.
હા સાચી વાત છે, તમને કહું મારા મોટી બા છે ને એ થોડું વૈદું જાણતા એટલે અ વૈદક નું એમને થોડું ભણેલું કારણ કે, એમના નાનાજી એ વૈધ હતા એટલે એમને થોડું જ્ઞાન અમારાં ફળિયામાં એમને એલોવેરા ઉગાડ્યા હતા. એલોવેરામાં કેસરી કલર ના ફૂલ આવે. એ ફૂલની અંદર એ મી મીઠું, હળદર અને લીંબુનો રસ નાખી અને બરણી ભરીને તડકામાં મૂકી દે. અને એને તમે બીજે દિવસે ખાવ ને તો કુરકુરવ, ખટાશ પડતું એ ફૂલ લાગે, અને બહુ જ સ્વાદિષ્ટ એનો એનો સ્વાદ આવે. અને શરીર માટે એ બહુ જ ગુણકારી. કારણ કે એમાં એનાથી હિમોગ્લોબિન બહુ જ વધે અને એલોવેરા એકચ્યુલી પોતે બહુ જ ગુણકારી છે. એટલે મારા નાનાજી કોઈને કમળો થયો હોય ને તો કમળાની દવા કર્યા પછી નબળાાઈ દૂર કરવા માટે એલોવેરાનો, શીરો ખવરવતા, એટલે કે ઘઉંના લોટને શેકી એમાં ઘી થોડુંક નાખી, અને ગોળ અને એલોવેરા ખમણી એલોવેરાનું જેલ ખવાનું અને નાખ તા અને પાથરી દેતા અને એ ખાવાથી, કમળાના દર્દીને ખુબ જ તાકાત આવી જતી. ખુબ સાચી વાત છે કમળાના દર્દી ને તો ચણા અને ગોળ ખાય ને, તરીપાટ ખાઈએ ને ગોળ ચણા ગોળ અને તરીપાત તો બી એમની ખૂબ તાકાત આવી જાય ને જલ્દી નથી જાય. હમ એટલે આપણી પરંપરામાં જે મીઠાઈઓ છે, ને એ જો બાળકોને આપણે વારસા માં શીખવાડીએ ને, તો એ એ લોકોને ઘણું શીખવા. મળે જાણવા મળે અને એમનું ભ. માટે પણ આ સારું છે શું કહો છો? સાચી વાત છે હ તમારીદમ સાચી વાત છે, તમારે આપણા જે જુના આ તમે વૈદોની વાત કરીને.
ગમે તેટલું એ પણ પીધું કેવાય ને ઓલ્ડ ઇઝ ગોલ્ડ, એટલે આપડા જે જૂના વૈદા. વયદુ હતા ને જે ઊંટ વયદુ કતા હતા, એના જે કોઈ આપ એની કોઈ ટ્રીટમેન્ટ નથી, જે અત્યારની આ આયુર્વેદ ગણો. કોઈ પણ ટ્રીટમેન્ટ એ.
હલો. હલો હ હલો.